હલો કેમ છો બધા મજામાં ને
એકદમ મજામાં તમે કેમ છો.
હ બધા મજામાં હું તમને મોબાઈલ અને સોશિયલ મીડિયાની લાઈવ કેવુ છું, હું પેલા તો અમારી લાઈફ તો ખુબ જ સારી હતી કેમકે અમે પેલા વેકેશનમાં જાતા હતા તે ત્યારે મામા ફોઈના ઘેરેને એવા જતા હતા ત્યાં અમને રમવાની ખુબજ મજા આ તીતી પણ આજના બાળકને જો તો ઘેરમાં જ પડી રહી છે, રવિવાર દાળે પણ મોબલ મોબાઈલ નેવા ફોન નેવા વાપરે છે, તેઓ ઓનલાઈન સટ્ટેબાજી ગેમ નેવી રમે છે. અને જેના કારણે દસમામાં આવ્યા હોય તો બી તેઓ પોયરાઓ તેઓ એ એકબીજાને રમ્યા કરે છે.
હા તમારી વાત એકદમ બરાબર છે, કે આપણા જમાનામાં આપણેે સોશિયલ મીડિયાને એટલો ઉપયોગ કરતા જ ન હતા આપણા વખતે એટલો સોશિયલ મીડિયાનો ઉપયોગ પણ ન હતો, અને મોબાઈલનો ઉપયોગ પણ એટલો ન હતો, આપણા ત્યારે તો બધા ડબ્બા ફોન નેવુ આવતા હતા પણ હમણાંનો જમાનો આધુનિક યુગ છે, એટલે હાલમાં બધા નવા સ્માર્ટ ફોન આવી ગયા છે, અને સોશિયલ મીડિયાનો ઉપયોગ ઘણો બધો વધી ગયો આપણે જયારે હ તા ત્યાર તો આપણે સ્કૂલેથી છુટીને ફક્ત રમવા રમા જ માટે જતા હતા અને ખાલી ફક્ત ટીવીમાં બધી સિરિયલો આવતી હતી. તે જ આપણે જોતા હતા હમણાં તો સોશલ સોશિયલ મીડિયાનો એટલો ઉપયોગ થઈ ગયો છે. કે હમણાં તો હાલમાં બધાં છોકરાઓ ફક્ત મોબાઈલમાં ઉપયો મોબાઈલનો જ ઉપયોગ કરી સોસ સોશિયલ મીડિયા પર જ ઉપલબ્ધ બધી માહિતીનું ઉપયોગ કરે સે ઈન્સ્ટાગ્રામ ચલાવે સે, ટ્વિટર ચલાવે સે, સ્નેપચેટ ચલાવે છે, એમાં એને પોતાનો ટાઈમ વેસ્ટ કર્યા કરે છે, તમારે શું કેવું છે?
હા એવું જ છે, કે આજના બધા જણા પણ પણ એવું જ કરે છે, કે તેમાં ઘણા બધા લોકો ફોનનો વધુ ઇસ્તેમાલ કરે છે, નાના પોયરાથી માંડીને અવે બધા જ આઈફોન એવું એટલે મોઘા મોઘા ફોન માંગે છે, એટલે મા બાપ એટલા પૈસા પણ ન હોય તેના લીધે એવો ફોનના માંગણી કરે છે, જાતે ક માયને લેવું જોઈએ તેજ સારું હોય છે, કેમ કે આઈફોન એવું કઈ કામનું ના હોય છે, આમથા જ વર્ષે વર્ષે લાવ્યા કરે છે, એટલે એવું કરવું છે, કે પોતાની કમાણી હોય તો જ આઈફોન એવું લેવુ જો ફોન લઈ લેવો જોઈએ અને ફોનનો ઓછો ઇસ્તેમાલ કરે અને રિચાર્જ પણ ખુબ જ મજુ મોંઘું હોય છે. એટલે મા બાપ ને પોસાતું પણ ન હોય છે, તો બી એવો કરાવે છે, પોયરો ભણે એમ કરીને પન પો યરા ભણતા નથી પણ આ આ તેના કારણે તેઓને પણ ખુબ મુશ્કેલી પડે સે. આપણે સોશિયલ મીડિયાનો ઓછો ઇસ્માલ કરવો જોઈએ જેના કારણે તે ખુબ સારું બને છે કે આપણે અમ ઓછો ઇસ્તેમાલ કરશું તો જ આપને એ તેના લીધે સારું થશે. અને મોબાઈલ નો ઓછો ઇસ્તેમાલ કરવાથી આપણને હેલ્થ સારી રહે, વેલ્થ સારી રહે હે અને આપણે બીજા બીજી જગ્યા પર વધુ ફોકસ કરી શકીએ અને તે ખુબ જ રૂરી છે કે તે તે અ મોબાઈલ ફોન નો ઓછો ઇસ્તેમાલ કરવો જોએ અને મોબાઈલ ફોન નો ઓછો ઈસ તેમાલ કરવાથી આપણને ઘણા બધા ફાયદા પણ થાય છે. મોબાઈલ ફોન ઓછો ઈસ્તમાલ કરવાથી આપણી હેલ્થ સારી રહે પેલા પણ કીધું તેમ આપણી આંખ સા સારી રહે આપણી અમ ફોકસ શક્તિ સારી રહે અને આપણે એવું જ કરવું જોઈએ કે મોબાઈલ ફોન નો ઓછો ઇસ્તેમાલ કરવો જોઈએ. જેના કારણે અ આપણને વધુ વધુ માહિતી મળે છે અને મોબાઈલ એમ તો ઘણો સારો રહે છે. જેમ કે આપ ને માહિતી મળે છે અને ઘણી અન્ય એવી સુવિધાઓ પણ મળે છે. મોબાઈલનો ઓછો ઉપયોગ કરવો જોઈએ.
તમે કીધું તે પ્રમાણે સોશિયલ મીડિયા હમણાં જમાનામાં ખુબ જ ઉપયોગી ભી બને છે અને ખુબ જ સારી વસ્તુ પણ છે. હમણાં ઘણા બધા મોબાઈલોમાં અને સોશિયલ મીડિયાઓ સોશિયલ મીડિયા પર આપણને ઘણી બધી નવી નવી માહિતીઓ જોવા મળે છે. જેમ કે તાત કાલી ગમે તે જગ્યા પણ કઈ પણ થયું હોય તો આપણને સોશિયલ મીડિયા પર તેમના માટે ન્યૂઝ મળી જાય છે મોબાઈલ પર આપણ આપણને ન્યુઝ તરત જ મળી જશે ફોન કોલ દ્વારા સોશિયલ મીડિયા દ્વાર રા ને મેસેઝો દ્વારા. એટલે હમણાં મોબાઈલનો ઉપયોગ ખુબ જ વધી ગયો છે હમણા આધુનિક યુગમાં મોબાઈલનો ઉપયોગ ડિજિટલ પેમેન્ટ થી માંડીને ફોટા પાડવામાંથી વોટ્સએપ પર મેસેજ મૂકવાથી કોઈને પણ વિડીયો કોલ કરવાથી માડીને જાત જાતનો ઉપયોગો આપણે મોબાઈલ દ્વારા કરી શકીએ છીએ અને સોશિયલ મીડિયા પર આપણે ગમે ત્યાં ફરવા ગયા હોય તો ફોટો પાડી સોશિયલ મીડિયા પર આપણે પોસ્ટ કરી શકીએ છી આપણે બીજા પોસ્ટ જોઈ શકીએ છીએ. એવી ઘણી બધી માહિતી આપને સોશિયલ મીડિયા પર મળી રહે છે હમણાં જોવાને આપણે હર્ષભાઈ પણ હમણાં બેસીને ત્યાં સોશિયલ મીડિયા પર ફોટા મૂક્યા કરે પછ સાથે વાતો કર્યા કરે છે, ચેટમાં બીસી રહે છે તે બે ઘણા બધા ઉપયોગ આપડે સોશિયલ મીડિયા પર કરી શકીએ છીએ અને ઘણી બધી છોકરીઓ સાથે હર્ષભાઈ વાત કરે છે. તેમ આપણે પણ કરી શકી છીએ સોશિયલ મીડિયા ઘણી બધી છોકરીઓ પણ ઓનલાઈન હોય છે તેના સાથે હર્ષભાઈ જેમ વાતો કરે છે તેમ આપણેે પણ કરી શક એ છે એટલે સોશિયલ મીડિયા નો ઉપયોગ હમણાં આધુનિક સમયમાં ખુબ જ જરૂરી પણ આવ્યો છે જેમ કે ઘણી બધી ન્યુઝો આપણને મળી રહે છે. કયા દેશમાં શું ચાલી રહ્યું છે તે આપણને સોશિયલ મીડિયા દ્વારા, ન્યુઝ દ્વારા કે ગમે તે મોબાઈલની માહિતી દ્વારા આપણને મળી શકે છે. તમારું શું કેવું છે?
ના તો મારું પણ એજ માનવું છે કે સોશિયલ મીડિયા નો ઓછો ઇસ્તેમાલ કરવો જોઈએ. સોશિયલ મીડિયામાં ઘણા પ્રકારની માહિતી પણ મળે છે અને જેના કારણે આપણને જો દસમા છોકરા ભણતા હોય તો યુટ્યુબ પર શોર્ટ વિડીયો ને જેવા કર અને તેઓ દસમાની ગણિત ની બુક આ દાખલા આવે ઇંગલીશ ના ચેપ્ટર આવે તે જોવું જોઈએ એટલે બાપ દાદા ના નામ રોશન કરવા જે નહી તો એ લોકો પૈસા કમાવાના ચક્કર માં તેઓ આ જાય નહી. એમના ચાચુ પણ એવી હારી સારી નોકરી વા કરતા હોય પણ તેઓ હવ હવે એ લોકો હું કરે તે ખબર ની આવે એટલે દસમામાં છોકરા ભણતા હોય ને કોમ ફો ખુબ જ ઉપયોગી બને છે એટલે કે ગંદા ગંદા વિડીયો ન જોવા જોઈએ અને તે ખૂબ જરૂરી છે કે તેના લીધે એજ કરવું જોઈએ કે આપણે સારું એવું અ વિડીયો ને વા કોન્ટેન્ટ ને વા જોવા જોયે અને ભણવાના વિડીયો જોવા જેના લીધે સોશિયલ મીડિયા ખૂબ જરૂરી છે. સોશિયલ મીડિયા આપ લાઈફની ડેલી લાઈફની રૂટીન બની ગઈ છે. સોશિલ મીડિયા વગર કોઈને ચાલ્યું નહીં ગુડ મોર્નિંગ થી માંડી ન ગુડ નાઈટ સુધી ઘણા પ્રકારની આપણે વા ચિત કરી નાખીએ કે આપણે જો આપણે એવું બધું કરી રહ્યા તો જ એવું થશે એવું મને લાગે.
હ તમારી વાત એકદમ સાચી છે કે હમણાં સોશિયલ મીડિયાનો ઉપયોગ અને મોબાઈલનો ઉપયોગ ખુબ જ વધી ગયો છે. જેમાં આપણને મોબાઈલમાં ઘણા બધા સબ્જેક્ટો ઓનલાન ક્લાસીસ થી માંને વધી તે થી આપણને કોઈ દાખલો ના આવડે તો આપણે મોબાઈલ દ્વારા જાણી શકીએ છીએ અને આપણે સીખી પણ શકીએ છે એટલે મોબાઈલ ન ઉપયોગ ખુબ જ જરૂરી બન્યો છે આપણે કોઈ સાથી દૂર આપણે ફોરનમાં રહેતા હોય આપણા કોઈ દોસ્ત કેવુ હોય આપ સગા વાળલા થી માંડીને ગમે તેને ફોન કરવો હોય તો ભી આપણે મોબાઈલ મોબાઈલ દ્વારા સરળતાથી કરી શકે છીએ સોશિયલ મીડિયા પરથી બી આપણે તેની માહિતી મેળવી શકીએ છીએ એટલે હમણાં ના આધુનિક યોગમાં આપને મોબાઈલ અને આ સોશિયલ મીડિયા નો ઉપયોગ ખુબ જ સારી રીતે અને સરળતાથી કરી શકીએ છીએ ઘણા બધા ઘણા બધા શું બધા જ હવે આ સોશિયલ મીડિયા નો ઉપયોગ અને મોબાઈલ નો ઉપયોગ કરે છે જેથી કરીને તેઓ પણ ઘણું બધું જાણી શકે છે ઘણું બધું શીખવા મળે છે અને ઘણું બધી નવી નવી ટેકનોલોજી થી પણ વાકીફ થાય છે કે આપણા દેશમાં આ નવી ટેકનોલોજી આવી છે આ આ વસ્તુ આવ્યું છે અહિયાં આ થઈ રહ્યું છે અ દેશમાં બીજું કઈ થઈ રહ્યું છે તે બધી માહિતી આપ આપને સોશિયલ મીડિયા દ્વારા મળી રહે છે ને નવી નવી માહિતી આપણને મળલ્યા જ કરે છે. મોબાઈલો દ્વારા મેસેજો દ્વારા અને મોબાઈલ ના મેસેજો વગર કોઈ ને પણ ચાલતું નથી અને ઘણા બધા એવા સોશિયલ મીડિયા પર બધી ઘણી ઘણી એપો છે જેમાં બધા લોકો ગમે તે વિષય પર ગમે તે સર્ચ કરવું હોય તો તે બધી માહિતી આપણને મળી રહે છે જેથી કરીને સોશિયલ મીડિયા આ આધુનિક યુગમાં ખુબ જ જરૂરી છે તમારે શું કેવું છે.
હા તે તમારી વાત સાચવી છે. સોશિયલ મીડિયા આજના યુગમાં ખુબ જરૂરી છે જેમકે હું હમણાં જી પી એસ સી ની તૈયારી કરું કરું છું તેમાં ઘણી બધી માહિતી આવે છે અને તેના ક્લાસ ખુબ જ મોંઘા હોય છે જેમ કે એક લાખ બે લાખ તે મને પરવડે નહીં એટલે હું સોશિયલ મીડિયા કે ઇન્ટરનેટ નો વધારે ઇસ્તેમાલ કરું છું. અને ભણવાવામાં મને ખુબ જ સારું લાગે છે જો આપણે ભણશું તો જ આપણે આગળ વધશો એવું મનેતા લાગે છે જો આપણે ઘણી વાર એ એજ કરશું કરશું કે આપણે ઘણી સારી એવી સુવિધાઓ આવે છે જેમ કે આપણે કો કોઈ પણ ભણવાની આવે તો તે દેવું જોઈ શકાય છે જો આપણે કોઈ પણ ધોરણ ઘર માં ભણતા હોય તો તેના જ વિડીયો જેવા છે નહી કે અન્ય પ્ર પ્રકાર ના વિડીયો જોવા છે જો તમે એવું કરશો તો તમે હલવાઈ જશો એવું એવું કરશો નહી અને જો એવું કરશો તો તમે સારી રીતના આ વાતચીત કરી શકશો.
તમારી વાત એકદમ સાચી છે હમણાં સોશિયલ મીડિયાના સમયમાં આપણને મેસેજો દ્વારા આપણને અનેક પ્રકારની માહિ તી મળી રહી કે તમને કેવું છે સારું છે કે નહીં ગમે તે માહિતી આપણને જોઈતી રહી આપણ ફો ફોરન ફોરનમાં બેઠેલા આપણે બધા દુસ્તારો સાથે પણ વાતચીત કરી શકશો અને વિડીયો કોલ દ્વારા એટલે મોબાઈલ આપણા માટે આધુનિક સમયમાં ખૂબ જ જરૂરી બન્યો છે હમણાં તો તો બધાને મોબાઈલ વગર જરાક પણ ચાલતું નથી ગુડ નાઈટ થી તમે કીધું તેમ ગુડ મોર્નિંગ સુધી સુધી બધું આમ મોબાઈલ દ્વારા બધું આપડે મોકલી શકીએ છીએ પેલાન જમ્યા સમય માટે આપડે બા દ્વારા આ બધું માહિતી આપણે મોકલાવી પડતી હતી પરંતુ હમણા મોબાઈલ મોબાઈલ અને સોશિયલ મીડિયાના આદ્યમ દ્વારા આપણે એક જ સેકન્ડમાં હણાં મેસેજ કરીએ છીએ તો આપને એક મી મિનિટમાં રિપ્લાય મળી જાય છે જેથી કરીને પણ સોશિયલ મીડિયાને યુગ હોવાથી આપણને બધી માહિતી સરળ તાથી મળી શકે છે આપણને કઈ પણ પ્રકારની માહિતી જોઈતી હો તો સોશિયલ મીડિયા એ એવું વસ્તુ છે કે જ્યાં આપણને તરત જ માહિતી મળી જાય છે જેથી કરીને આપણને તે માહિતી માટે ગમે ત્યાં કે કોઈ પણ પ્રકારની કે જવું પડતું નથી અને આરામથી આપણે બધું કરી શકીએ છે, આપણે ઓનલાઈન ફોમો ભરી શકીએ છે, સોશિયલ મ મોબાઈલ દ્વારા અને કોઈ પણ ટ્રેન કે બસ થી માંડીને ગમે તે પ્રકારના બિલો થીને માળીન બધું આપણે કાર્ય મોબાઈલ દ્વારા કરી શકીએ છે, જેથી કરીને આપણને કોઈ પણ ન્યૂઝ કે કઈ જગ્યા એ શું થઈ રહ્યું છે તેની ન્યૂઝ આપણને જોઈતી હોય તો તે આપણને સોશલ મીડિયા પર ખૂબ જ સરળતાથી મળી રહે છે. અને બધું સોશલ મીડિયા પર આપણા માટે ઉપલબ્ધ જ હોય છે, આપણે ફક્ત તેના પર આ જઈને આપડે સર્ચ કરવાનું હોય છે જેથી કરીને જે આ પણને માહિતી આપણે માંગી હોય તે તરત જ આપણા સામે ઉપલબ્ધ થઈ જાય છે. ઘ એક જ નહીં પરંતુ ઘ ણી બધી માહિતી જાણવા મલે છે કે આ દેશમાં આપણે યુદ્ધ થઈ રહ્યું છે થી બીજી જગ્યાએ પેટ્રોલ ના ભાવ આટલા ઓછા થયા છે, તેવી ઘણી બધી માહિતી આપણને સોશલ મીડિયા દ્વારા મળી રહે છે એટલે આપણા આધુનિક યુગમાં સુ મોબાઈલ અને સોશલ મીડિયાનો ઉપયોગ ખૂબ જ વધી રહ્યો છે જેથી કરીને બધાએ જ હમણાં તો સોશલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે. અને ખુબ આગળ પણ વધી રહ્યા છે તેના માટે સોશલ મીડિયા થી માણીને મોબાઈલ નો ઉપયોગ હમણાં આધુનિક યુગમાં ખુબ જ આગળ વધી રહ્યો છે. ચાલો આપણે પછી વાત કરીશું.